અવા આવી્યો શું તમને મારો અવાજ આવી રહ્યો છે?
ત
હા તમારો અવાજ એકદમ સરળ આવી રહ્યો છે મારો અવાજ તમને આવી
આવી રહ્યો છે તમારો અવાજ ક્લિયર આવી રહ્યો છે મને.
તો આજે આપણે વાત કરી તો કે જેવ કે ફ્રૂટ ફ્રૂટ વિશે જે ખોરાક વિશે વાત કરી છું? જેવ કે આજના આજના સમયમાં લોકો ખોરાકમાં અન્ય પ્રકારના ખોરાખ લય રહયા છે જેમકે કે તેઓ ખોરાકોમાં આપણે દસ હસ શરીર ને જોઈને લેવું જોઈએ જેમ કે આજના લોકો જેવ કે શાકભાજીઓમાં ઘણા દ દવાઓનો સંચાવ કરી રહ્યા છે તેથી કારણે તેઓને રોગ પણ વધી રહ્યો છે અને શાકભાજીનું પ્રમાણ પણ ઓછું થઈ રહ્યું છે જેથી કારણે આપણા જમીનને પણ નુકસાન થઈ થઈ શકે છે તેથી જમીનને પણ નુકસાન થઈ થઈ શકે છે. એને આપણી પેઢીઓ કરતા પેઢીઓ પેઢીઓમાં વા આપણે અન્ય પ્રો વાંધાઓ આવી શકે છે જેવ કે જેમ કે તે પેઢી આપણે પે નો જમીનનો પાક ના અસે તો તેઓ આપણી પેઢીને નુકસાન થશે જેથી આપણી પેઢીને પેલું કરવા પતા આપડે કુદરત થી ખાતરોનો ઉપયોગ કરવો જો જોએ જેમ શાકભાજીઓમાં કુદરતી છાણીઓ ખાતરન નો ઉપયોગ કરવો જોઈએ ખાતરને કુદરતી પ્રકાર હોય છે તે તે આપડે શંકાવ કરવો જોઈએ તેથી કારણ તમે શું કેવા માંગો?
તમારી વાત સાવ સાચી છે જેમ કે આપણે આપણે ખાદ્ય વસ્તુ તો આપણે છીએ. જીવન માટે ખુબ જરૂરી છે તમે જાણો છો મેં તમારે તો બઉ સારું ખાસું તો આપણને આપડણે સારું જો ખાસું તો આપણે હેલ્થ પણ સારી રહેશે અને જેથી કરીને આપણે સારું રે શું તો આપણે જે કામ કરવાની શક્તિઓ છે જેમ કે તમે જાણો છો કે આપડણે ખાવા વગર આપણને ચાલતું નથી આપડણે ત્રણ થી ચાર દિવસ પાંચ એક દિવસ નહી ખાવ છો તો આપણું હાલત એટલી ગંભીર થઈ જશે કે આપડણે મૃ મૃત્યુને અંત પર આવી જશું જેથી કરીને મારે ત્યાં આપણે જેમ સારું ખાસું તેમ સારું આપણે હવે તમે જાણો જ છો કે આપણે વધારે પડતા મિ મિક્સ મિક્સ કરીને કેમિકલ લખીને ઓ પણ ફૂડ બનાવી રહ્યા છે. અને પૈસાની ચક્કર માં ગમે તે વેરફેરને અને ભેરફેર કરીને આપણા લોકોને ગમે તે ખાવડાવે છે પછના ચક્કરમાં આપડે હેલ્થને આપણે લોકો ખરાબ કરી રહ્યા છે મારે તે એવું જ કેવું છે કે આ વસ્તુ ના કર જોઈએ કે આપ ડે વસ્તુ ખા ખાદ્ય વસ્તુ તો એવું વસ્તુ છે કે, આપણા જીવન માટે વધારે પડતું જરૂર પડતું વસ્તુ છે. એટલે એ ભેડસેડ ના કરવો જોઈએ, જેથી કરીને આપણે આ આપણે હેલ્થ અને આપડા સારી રેય છે. અને હેલ્થ આપણે સારી રાખશું, તો આપણે કામ કરી શકીશું આપણે જે જે અન્ય વસ્તુ કરવાનું હોય એ કરી શકીશું. જેથી કરીને આપણે આ બાબતમાં વધારે પડતું ધ્યાન આપવું જોઈએ, અવે ખોરાકમાં બાબતમાં તો આપણે વધ ધારે પડતું ચાલ ચકાસીને આપડે ખાવું જોઈએ અને હમણાં એ કેવું ચાલી રહ્યું છે ટ્રેન્ડ ચાલી રહ્યો છે બધું ભેડસેડ કરીને જે પૈસા કમાવાની જે આદતો છે. એ ખોટી છે અને તેલોકને જે અ તેલોક પર ખૂબ મોટા પગલાં લેવા જોઈએ સરકારે જે થી કરીને આ બાબતે આપણે વધારે પડતો દંડ ચુકાવવો જેથી કરીને એ બાબત પર એલોકો નિષ્ફળ જાય અને એ બાબત ના કરવો જોઈએ. મારે તો એવું જ કેવું છે કે આ બાબતે આપડે વધારે બધું ધ્યાન આપવું જોઈએ, તમારે શું કેવું આ બાબતમાં?
તમારી વાત એકદમ સાચી છે કે, જેવો કે અન્ય આપડે અન્ય ઓર્ગેનિક દવાનો. છનકાવ બંધ કરવો જોઈએ, તે-તેથી રોગ અમ-દ-શાકભાજીઓમાં રોગ ના થઈ શકે અને ને કેમિકલોમાં. કેમિકલો દવાવાર કેમિ
કલવારી દઈએ, તેથી આપણે શરીર ને પણ સારો અને તંદુરસ્ત ખોરાક મળે તેવો પ્રયાસ કરવો જોઈએ અને ટ લીલા શાકભાજી જો કે આપડાં જ ખેતરોમાં માં વાવીને અને કુદરતી ખાતર આપીને જ વાવવી જોઈએ તેથી આપ ને સારું અને પૌષ્ટિક આહાર મળી રહે, તે માટે અન્ય પ્રયાસો કરવા જોઈએ. જેમ કે, તમે આજે જ આજના જો સમયમાં તમે જાણો છો કે દૂધ પાવડરવાળા દૂધ પણ આવી રહ્યા છે પણ, તે પાવડરવાળા દૂધ આપણે શરીરને નુકસાન પોંચાડે છે, તે પાવડરોમાં અન્ય કેમિકલો પણ હોય છે અને તે દૂધનું જે વિટામિન હોય, તે આપણે મળતા નથી અને દૂધના વિટામિનો મળતા નથી, તે કારણે આપણે ગાયો પણ ઘરે હો-રાખવી જોઈએ, અને તે દૂધ વ-વા-વા પરવું અને ખાવા પીવાનું રાખવું જોઈએ તેથી. કારણે તે તેમાંથી આપણે અન્ય અન્ય પૌષ્ટિક આહાર મળી રહે અને આપણા શરીર પણ તંદુરસ્ત રહે, અને શરીર ઉપર તંદુરસ અને શરીરને ઊર્જા મળી રહે તે માટે આપણે અન્ય લીલા શાકભાજી જેમ કે આપડે ફ્રૂટમાં જેમ કે લીલ અન્ય સફરજનો કે જેઓ કે લીલા લીલા ફ્રૂટો ખાવા જોઈએ તેથી, આપણે શરીરનું લોઈનું પ્રમાણ પણ વધી શકે અને સારું અને તંદુરસું પણ વધી જ શકે, તેથી અન્ય પ્રયાસોમાં આપણે જાણી શકીએ છે કે આજના સમયમાં લોકો નાના પ્રલોભનો તે વેફર આપણા શરીર માટે સારા ના હોય છે, તેઓ વેફરોમાં અન્ય તેલો તેલ વાળા હોય કે માટે સ મસાલાવાળા મસાલાદાર હોય તો તે પ-તે તે શરીર ને નુકસાન પોચાડે છે અને આપણા હાડકાં કે નાજુક કરે છે, જેઓ તે માટે આપણે તે વેફરો ના ખાવા જોઈએ અને લીલા શાકભાજી જેમ કે ફકત ફ્રૂટ ને અન્ય ડ્રાયફ્રૂટ હોય છે, તેઓ ખાવા જોઈએ દવા આજના આજના સમયમાં લોકો લોકો ઘણા પ્રકારનો પ્રકારના લોકો. ફ્રૂટ ખાઈ રહ્યા છે જેઓ તેઓને તેમાંથી અન્ય ઉર્જા મળી રહે છે જેમ કે તમે શું કેવા માંગો,
તમારી વાત સાચી છે જેમ કે હમણાં ના જનરેશનના લોકો એવું વિચારે છે કે આપણે વધારે પડું બાારનું ખાંશો તો આપણે સારું રહેશે પણ વધારે પડતું વાહનું ખશું આપણે હેલ્થ ને આપણે નુકસાન પહોચાડી રહ્યા છે. જે લોકો જે ખાવાનો બનાવે છે. છે એ લોકો વારમ વાર તેલ ન તે યુઝ કરીને આપણને ખાવડાવે છે જેથી કરીને તે તેલથી આપણને નુકસાન જ થાય છે અને આપણે દવાખાના ધક્કા પણ ખાવા પડે છે માટે એવું કેવું છે કેાના ધક્કા ના ખાવો હોય આપણે. બે આપણે જે. પણ ખાવાની ઈચ્છા હોય જેમ કે આપડ વડાપાવ છે, કટલેશ છે. જેમ કે અન્ય વસ્તુઓ જે આપણે ખાદમાં આપને જે ઈચ્છાઓ છે એ આપણે પૂરી તો કરવી જ જોઈએ જે આપણે ઘેરે બનાવીને જે સારું હોય એ આપણે બનાવીને ખાવશો તો આપ હેલ્થ સારી રહેશે, અન્ય વસ્તુઓ કેવી છે હવે બહાર જઓ તો આપણને ગમે તે ભેરસેર કરીને આપને, જે શાકભાજી સારીઓને હો. એ વસ્તુ આપણને નાખીને ખવડાવે છે જેથી કરીને આપણે આપડ ઘરે જો આપણે બનાવીને ખાશું આપણે પોતે ચેક કરીને આપણે લાવીએ છીએ અને આપણે જે યુઝ કરીએ છીએ આપણે પ્રોપર રીતે આપણે જે યુઝ કરીને ખાયએ એ આપણે હેલ્થ માટે સારું હોય છે જે આપણે બહારથી આવી આવીને જે ખાય અને આપણને જેમ કે એસિડિટીઓ થાય છે, પેટમાં દુખાવો થાય છે, જેમ કે વધારો પડતો આપણને કઈ નુકસાની કરી રહ્યા છે. તેથી કરીને મારે તો એવું જ કેવું છે કે આપણે જેમ બને તેમ આપણે ઘરનો પૌષ્ટિક આહાર ખાવો જોઈએ. જેમ કે તમે કહી રહ્યા છે તેમ વધારે પડતુ આપણે ખાતર વાળું પણ ખાવાનું મળી રહ્યું છે જેથી કરીને આપડે ઘરે શાકભાજી ઉગાવશો અને આપણે ઘરનું જો ખાવાનું ખાશું તો આપણી હેલ્થ એકદમ સારી રહેશે અને આપણે આ બાબતે આપણે આ વસ્તુ માં ધ્યાન આપવું જોઈએ મારે તો એવું જ કેવું છે હમણાં જનરેશન લોકો હમણાં વધારે પડતી એવું એ લોકો. હ વિચારીને જાય છે કે હું બહારનું ખાઉં છું, આ ખાઉં છું, તે ખાઉં છું, પણ એ લોકોને એ નથી ખબર પડી રહી કે એ પોતાને હેલ્થ ના માટે નુકસાન થઈ રહ્યું છે. એટલે મારે તો એવું જ કેવું છે. કે જેમ બને તેમ આપડે પૌષ્ટિક આહાર જેમ કે આપડે ઘર ન જેમ કે આપડા એટલું બધું વસ્તુ તો આપણને ઘર બની રહ્યું છે ઈન્ડિયામાં જે આપણને બધું વિવિધ વિવિધ પ્રકારના આપ ફળો ફળો મળી જશે શાકભાજીઓ મળી રહેશે એ આપણે ઘરનું આપણે જે મળી રહેયો સારી વસ્તુ મળી ર એ ખાવી જોઈએ જે નુકસાનકારક છે એ વસ્તુ ના ખાવી જોઈએ એટલે મારે તો એવું જ કેવું છે કે સારી વસ્તુ ખાવ તમારે શું કેવા બાબતનું.
તમારી વાત એકદમ સાચી છે કે આપણે ખોરાકમાં લીલા શાકભાજી અન્ય ઘરના જ ખોરાક ખાવા જોઈએ તેથી આપણે ઘર તેથી આપને અન્ય મળી શકી અને તંદુરસ્તી પણ મળી શકે તેથી કે આપણે તમે કહું છે કે અન્ય ખોરાકોમાંમાં પણ ભેડછેડ કરી રહ્યા છે જેવ કે તમે બાર ખાવા જાવ છો તો તેમાં અન્ય તમને બહાર ખાવા જાવ છો તો અ અન્ય શાકભાજીઓમાં જેમ છે તે શાકભાજી બગડેલી હોય છે. ખબર ના હોય કોઈ રીતે તો બીમાર પડે ને શરીરને નુકસાન થાય તેથી શરીર ને નુકસાન થાય તો આપડે હોસ્પિટલ જવું પડે હોસ્પિટલની દવાઓ પણ પછી લેવી જોઈએ તેથી આપણે પહેલે થી જ આપણે સારવાર કરીશું જેવું કે અ સારા અને લીલા શાકભાજીઓ ઘર ના ન ખાવ શું ઘરે જ બનાવીને ખા ખાશું તો તેથી તે આપણા શરીરને નુકસાન પણ ના પહોંચે અને પૌષ્ટિક આહાર પણ મળી શકે અને અ સોરીન તમે કેવ છો કે જેવો કે બહારનું ખાવાનું બંધ કરવું જોઈએ અને ઘર જ બનાવેલું ખાઉં ખાવું જોઈએ તો અને સારું અને તંદુરસ્તી રહેેવાશે અને અરે શે તો આપણે અન્ય કારણ કરો પ્રકારના ખોરાકો ખાવા જોઈએ જેમ કે લીલા શાકભાજીઓ આપણે ખાઉ છું તો આપણે ખ શરીર ને ને પૌષ્ટિક આહાર પણ મળી રહેયો અને ના સારી રીતે મ મળી રહે આજના સમયમાં જાણી શકો છો કે ભા ભારત માં લોકો બહાર નું ખાવાનું વધારે ખાય છે અને ઘર જે પૌષ્ટિક આહાર મળે તે ખાતા નથી અને તે થી કારણે તેઓ શરીરમાં નુકસાન પણ પહોંચી રહે અને ખો અશક્તિ જે વિભિન જે કે એસિડિટી અને અન્ય રોગો થઈ શકે છે જેવુ કે તમે શું કેવા માંગો
તમારી વાત સાચ પીરસે આપણે જેમ વધારે પડતું ઘરનું જ ખાશું તેમ આપણી હેલ્પનેસ સારી રહેશે આપણે દવાખાનાના ધક્કા નઈ ખાવા પડે આપડે પૈસા ગમે તેમ દવા ખાનમાં પૈસા આપણે જે નાખીએ તે અને દવાઓ મોઘી મોઘી મળે છે જેથી કરીને આપણે જેમ બને તેમ ઘરનું વસ્તુ ખાવું જોઈએ ને હમણાં નો કેવું છે મેં સોશિયલ મીડિયા તરફથી હું જોઉં છું ન્યુઝમાં પણ જોઉં છું કે આ ઘણા લોકો બારનું ખાઈને એ લોકો હેલ્થ પોતાની બગાડી રહ્યા છે અને સોશિયલ મીડિયા તરફથી એવું પણ જોવ ભેળસેર વાળી વસ્તુ વધારે પડતી મળી રહી છે. કેમ કે ચોખાઓ મળી જશે દૂધમાં પણ ફેરસેેર કરીને પનીરો મળી રહે છે. જે આપણે નાની નાની વસ્તુઓ છે એ પણ વેરસેર કરીને એ મળી રહી છે એટલે વધાર પડતું બહારનું ના ખાઉં જોઈએ જેથી કરીને આપણે હેલ્થને સારી રાખીશું. ને આપણે જેમ બને તેમ આપણે સારું ખાસું આપણું જ્યાં સારું રહેશે અને વધારે મોટા બચ્ચાઓ તો નાના છોકરાઓ વધારે પડતું વેફર પર વધારે આક્ષેપ કરી રહ્યા છે. મારે તો એવું જ કેવું છે કે એ લોકોને વેફર ના જીગ્યા એ લોકોને સે વાલી લોકો પણ સમજવું જોઈએ અને જેથી કરીને એ લોકોને ઘરની વસ્તુઓ જેમ બનાવીને વધારે પડતી ખાવડવો જોઈએ. જેમ કે તમાર ફૂડ મળી રહે ફ્રૂટ મળી રહ્યું છે જેમ કે કાજું છે પછી બદામ છે એ બધું સ ખાવડવો જોઈએ જેથી કરીને પુરા છોકરાઓની હેલ્થ સારી રહે હમણાં નાના ના છોકરાઓ બીમાર પડીને મૃત અમ આ
પાછા એ વિચારતા નથી નેપાળી લોકો લોકોને ગમે તે પેફર છે બિસ્કીટ છે એવું ખાવડાવે છે. જેમાં સુગરનો લેવ વધારો હોય છે. અને ત્યાં બજ સોનાના કરવા માટે ખાવા માટે બહું હાનિકારક હોય છે. જેથી કરીને આપડે ફૂડ છે જેમ કે સફરજન છે કેળા છે. અન્ય વસ્તુઓ બઉ ખાવડાવવા જોઈએ જેથી કરીને આપણા બધા સારા રહી અને આપણા આગળ નું ભવિષ્ય પણ અસ